શું.
અઈ હાલો. જય શ્રી કૃષ્ણ બેન, બસ મજા. બસ, તમે તજામાં?
હા, મજામાં મજામાં.
હા, આજનો દિવસ કેવો ગિયો? સારો છે?
બસ સારો, મસ્ત મસ્ત ગયો, આજે મતલબ બધાન બ બધાના માર્ક્સ મળી ગયા ને તે.
એટલે ઘરે આવીને બતાવી લાગ્યું પણ ભાઈ થોડો થોડોક કમ છે કે મેં જે ગોલ કર્યો હતો તો મારો હતો થી કે મતલબ પણ નઈ. એમ જોવા જાવ તો મારો ગોલ માટે જ સારો ગયો. નઈ હાલ હવે વિચારયો છે કે કે મને આ બીજા ટેસ્ટમાં પણ બોઉ જ ઘણી એટલી મહેનત કરવી બાકી છે ને હાલ તો એ માક્સ મારા માટે તો બઉ જ કમ છે ભલે બધા માટે સારા છે બધા અગર હાભળે તો બોલે કે નઈ સારા છે તારા માર્ક્સ પણ મારા માટે તો હાલ પણ મતલબ કમ જ છે મને એમનાથી પણ આગળ જવું છે બોઉ જ
હા તમને ભણવામાં બોઉ એમ રસ છે એમને.
હા, બઉ જ બઉ જ આમ તો બઉ જ છે.
હારો ભઈ ભણી ગણીને આગળ વધો તો સુખી થા
હા, બસ એ જ છે કેમ કે જે વિચાર્યુ છે લાઈફ માં એ અગર સક્સેસ ના કરે તો પછી જીવા માટે તો શું જ છે.
હા એ
હા. સાચી વાત છે ને કે ભાઈ આપણે લાઈફ મળી છે કેમ મળી છે.
હા એ તો છે જ ને આપણનું સપનું પૂરું થાય તો આપ મજા આવે આપ જે વિચાર્યું એ પૂરું થાય એટલે પણ હા.
હમ્મ જ્યાર સુધી એ મંજિલ ના મળે ત્યાર સુધી તો ભાઈ હું પાછળ તો રેતી જ નઈ.
હા સારું સારું બી આગળ એવું જ હિંમત કરીને હાલ કર
એજ છે ને બસ મળી જાય તો તો સારું છે ને. આપણા માટે સારું છે ને બસ.
હા ઈ તો હા કરવા બધા સીટ ગયા.
ના ના ના બસ પપ્પા મતલબ આવે છે તો એટલે થાકી જાય છે ને થાકી જાય છે એટલે ખાઈને બસ એ એના થોડો આરામ કરે છે પછી તો બધા ટીવી જોઈ છે મારી મમ્મી મારી બૂલને ભણાવે છે.
કોને ભણાવે છે.
મારી બૂનને ભણાવે છે.
હાજ
હમ્મ કેમ કે એમના પણ ટેસ્ટો ચાલુ થાય છે ને તો એટલે મારી મમ્મી મારી બૂને હાલ ભણાવે છે.
તમાર મમ્મી એ ટ્યુશન ક્લાસીસ તમાર મમ્મી કઈ કરે છે.
હા હા મારી મમ્મી ટ્યુશન ક્લાસીસ ભણાવે છે ને
હા.
હમ્મ પછી મારી મમ્મી પહેલાં બહુ જ બહુ જ ભણેલી છે મારી મમ્મી પહેલાં અ ક કમ્પ્યુટરની ટીચર પણ હતી અને સેવન્ટીન હિન્દી લિટરેચર હિન્દી લિટરેચર પર કર્યો છે એમ કોમ એમ એ પણ કર્યો છે પછી સેવન્ટીન કોલેજ પણ કમ્પ્લીટ કરી છે. મતલબ બઉ જ ભણેલી છે કઉ તો
હા એટલે તમારે ભણવાનું શોખને ઘર માં એ ભણેલા જ ગણેલા હોય ને એટલે પછી આ બાળકોએ ભણે એમ આગળ હા
કે હા આપણા બને છે આટલું કર્યું છે તો પછી આપણે કેવી રીતે ના કરો મારા પપ્પાને પણ ભણવાનું બહુ જ શોખ હતું બઉ જ શોખ હતું એ મતલબ એમના જયારે બહુ માર્ક સાંભળું છેું તો એક સારું ઉપ બહુ જ સારા તમારા પપ્પા પણ ભણવા માટે પણ શું મતલબ આમ ઘરની પરિસ્થિતિ આ મતલબ મારા દાદા પાછળ એક જ હતા. તો એટલા માટે મારા પપ્પા એ પળાઈ છોડી દીધી હતી પછી મારી ત્રણ હા મારે પણ મારા પપ્પાને બિઝનેસ છે હાલ સમારો સાડીઓનો બિઝનેસ છે.
અચ્છા હ
હમ્મ. હાલ પછી મ હમ હમ અમને એક હું પાલનપુરની
પાલનપુરમાં છે હા
હા પછી હાલ હાલ તો નહીં મતલબ બે સાલ પહેલા મેં એક ઘર પણ લીધું હતું નવો
હા
હમ્મ હાલ પણ બને છે અમારો ઘર તો.
હા હા
હમ્મ એટલે મતલબ જે પણ કહીએ મતલબ
બિઝનેસ સેનો છે તમાર સાડીઓનો એમ ને હા
હા સાડીઓનો છે અને જે ગામમાં કબજા બધું પહેને છે ને જે ઘાગરો કાળા કપડો ધોતીનો આ બધું જ
બધું હા
બધું બધું હા ના છે ને મારા દાદા દાદી મારી મારા દાદાનાં બૂન પછી મારા એના નાના દાદાના પત્ની પણ છે. મારા ચાચા પણ છે.
હા હા
હમ્મ ફેમિલી બહુ મોટી છે અમારી તો.
અચ્છા.
હમ્મ. મારી સાત બુઆઓ પણ છે. તો ચાર મારી સગી બુવાઓ છે તો ત્રણ મારી સગી બુઆઓ છે અને બે બે મારા એના દાદાની છે નાના દાદાની.
અચ્છા.
હમ્મ. મારી બુવા દાદી પણ અમારા સાથે જ રહે છે.
હા.
હમ્મ તમે કેટલા જણા રહો છો?
અમે તો ચાર જણા.
ચાર જણા અચ્છા.
અમે બે પતિ પત્ની ને મારો છોકરો મારે જેઠ જેઠાની બાજુમાં જ રે છે એ લોકો ચાર રે છે અમે ચાર.
અચ્છા. અને તમારી તમારી સાસ પણ તમારી સાથે જ રહે છે.
હા અમારે સાથે. સા સસુર હમણાં કોરોના માં ઓફ થઈ ગયા ને સાસ સસુર હતા અમે
અચ્છા. બઉ જ કોરોના ટાઈઇમ પણ બઉુ જ ખરાબ હતું ને
હા એ
હમ બહુ જ ખરાબ હતું મતલબ હાલ વિચારીએી ને કોરોના પછી તો કેટલો કેટલો મતલબ આપણે ઇન્ડિયા ડેવલોપ કરી છે પણ બહુ જ જે કોરોનામાં આ બધું નષ્ટ નષ્ટ થઈ ગયો હતોું ને બહુ જ કોરોના ટાઈમ તો બહુ ખતરનાક હતુ
બહુ ઓલું થઈ ગયુ, હા.
હમ કેટલોની લાઈફ કેટલોની લાઈફ બરબાદ થઈ ગઈ હતી.
હા એવને કેટલા ગરવુ મારા બેન ઘરવા છે મારી બેન કેટલાી દસ વર્ષ થયા લગ્ન કરવા છોકરો છોક બે હતા છોકરો પાંચ વર્ષ ન હતો, ગો
અચ્છા
આ આતી પ આરાચ
તમારી અવાજ નહી આવતી મને
મ આ
નહીં તમારી બહુ આવક અટકે છે.
અટકે છે આ
હા સર્વર શહે ડાઉન ચાલે છે, હાલ.
હા આજ બધા ની યાર કોલ નો બધા એમ જ કે છે અવાજ બહુ અટકે છે, એ કર.
અચ્છા હવે તો બ મતલબ હા, તમારે પેલે બારિશ વરસાદ પડે છે.
એમપી હા જર્મન તો ચાલુ જ છે, એમ આખો દિવસ
ઓછા
હમ્મ
અમારે અહિયાં તો એટલી ગરમી એટલી ગરમી થાય છેને. હાલ પણ અગર બહાર જઈને ઉઊભો રહીએ ને મતલબ એટલો પસીનો છૂટ. જે હવા જડતી નહી
હવા તો અહિયાં નથી બઉુ ગરમી તો એમ બહુ છે પણ ઝરમર ચાલુ છે, એટલે પછી વાંધો નથી આવતો પ
અચ્છા
હા
પછી હવે કાલથી તો રેડ એલર્ટ તો આપી દીધું છે કે ભાઈ કાલથી. તો આગાહી ચાલુ છે, હવે પછી પડે તો સારું કહેવાય
હા
કાલ થી સતાવીસ તારીખ સુધી બહુ જ બોલે છે કે બહુ જ વરસાદ પડશે આટલે પાલનપુરમાં બનાસકાંઠામા
હા
હમ્મ
સારું ભાઈ વરસાદ થોડી હવે જોઈએ વરસાદ વગર નથી કઈ સાાલ લાખો બારસ બગડી જ વરસાદ જોઈએ ને હવે તો જુલાઈ નો મહિનો જવા મહિડો
એ છેને અગરવાલ હેડુ તમે વિચારો વરસાદ લેટ પડે પછી શરદીઓ પણ લેટ આવે મતલબ બધું લેટ લેટ પછી ચાર
એ જ ને દિવાળી સુધી પછી વરસાદ ચાલે છે પછી દિવાળી ના દિવસે કેટલો હમણાં બે ત્રણ વર્ષથી એમ જ હાલે છે. કેટલો વરસાદ હોય છે દિવાળીમાં. સાફ સફાઈ ના દિવસો આવે ને વરસાદ ચાલુ હોય કેમ કરવું ઘરની સાફ સફાઈ ને બધું?
અરે પાપ એટલા વધી ગયા છે ને આ દુનિયામાં તો એટલા પાપ પછી ભગવાન પણ
પેહલા દિવાળી સુધી વરસાદ જોયો કોઈ ને રામડા બેન
એ છે ને અને નવરાત્રીમાં ક્યારે વરસાદ જોયું, રાખી સુધી વરસાદ જોયું જોયું, સાતમ આ બધી સત્તા એ આપણી સિંધી માં સત્તાય જે પૂજીએ છીએ આ બધા સુધી આ બધા સુધી વિ સાંભળ્યું કે હા આટલા સુધી સત્તા જ્યાંરે ખત્ મ થશે રાખી આવશે, જન્માષ્ટમી આવશે પછી વરસાદ બંધ.
હા, હા. હમણાં તો ઉલટું છે નવરાત્રી માંય વરસાદ નવરાત્રી કઇ ખરાબ કર નાખે છે નવરાત્રી ક્યાં રમવા દે છે એક દી આ ચઈએ પછી બે દિવસ વરી વર સાદ એટલે ગરબા રમવાનું નથી થતું.
મજાહી નહીં આવી પછી મૂડ જ ઉતરી જાય છે.
હા, કીચડમાં કેમ રમું પછી અહિયાં તો હમણાં બહુ વરસાદ આવે છે નવરાત્રીમાં તો બે વરષથી.
એલે અમારે અહીંયા પણ એટલું પરેશાન કરે છે ને સવારે, બપોરે, સાંજે આ બધે ક્યારે ના પડે પણ જયારે અગર તૈયાર થવાનો આવે છે ને ટાઈમ નવ સાડા નવ વાગે ત્યારે બસ કલ્યાણ પછી થાઈ જ આવે છે.
એઈ જ ને તૈયાર થઈ જાય પછી મુળ ઑફ થઈ જાય ને એમ.
એજ છે પછી બંધ થાતી જ નહી જીમ-વીમ, ફિમ-ફીમ પડ પડતી જ રે છે જ્યારે જોવો તો.
હમ્મ, બિચાર આટલી તૈયારી કરી હોય નવરાત્રી બધું થઈ જાય છે એવું શું કરીયે.
એજ છે ને પછી આ બધા ક્લબ આ પ આ સાઈડ કેટ મતલબ કે સજાવે-વજાવે ગ્રાઉન્ડમાં, પાર્ટી પ્લોટમાં પછી એમના પણ ટેપ વેપ એમનો પણ મૂળ ભગડે છે ને કેમ કે પાસીસ બધા લઈ લીધી પછી પૈસા ના મળ્યા અને એમના તો ખર્ચો તો વધારે થાય જ છે ને.
હા આ આ.
પબ્લિકીના આવે તો
હમ્મમ.
બઉ જ બઉ જ એકદમ કેટલો સંસારી ખરાબ થઇ ગયો છે.
હાઆઆ
હા
બાકી હું જોયુું આજે ટીવીમાં તમે જુઓ કે ટીવી નહી?
હા જોવું છું ના હું એમ મતલબ જેઠાલાલ જોવું અરે મ ક્યારે જવું ક્યારે ના જવું આ મતલબ ટાઈમ જ ટાઈમ તો નેકાળવું બહુ જ કઠિન છે.
એજ ને ભણો છો એટલે ટાઈમે બધું હા આ કરવું પડે ને એક્જેશન ટાઈમ નો
બપોરે ઊંઘવાનું પણ ક્યારે ઊઘું, ક્યારે ના ઊઘું પછી રાત્રે પણ લેટ સૂવું બપોરે અગર ક્યારે ના સૂવું પછી રાત્રે પણ બાર બાર તો વાગી જાય છે સૂ સૂતા તો કેમકે ભણવાનું હાલ એટલું છે ને મતલબ ટાઈમ જ તમ હું તમારીથી વાત કરું ને ક્યારે ક્યારે તો હું લખતી રહું એમ એમ ર ફ લખતી રહું ને વાત કરતી રહું તમારાથી.
હા
એટલે તો કહું કે ટાઈમ જ નહી મળતુ હવે તો આ તો કશું નહી, મારો મારો આ બીજો ચાલે છે.
હા નવ
બીજો હા નવો બીજો ટાસ્ક ચાલે છે એ વાળો તો ખતમ થઈ ગયો. મારો હવે આ બીજો નંબર થી ચાલે છે.
અચ્છા હા
હા હાલે એમાં તો
પેલા પેલો હું સિંધી માં વાત કરી તમે
હા પેલા સિંધીમા હતી મારી
અચ્છા
હમ તમારો સિંધી નો થઇ ગયો.
નહી નહી હવે કરશ આપેલા ગુજરાતમા જ
અચ્છા પેલા ગુજરાતી ન કર્યો છે.
હા તમાર પેમેન્ટ આવી ગયયો, પેલાનો
ના નહીં બંને ન આ નહી આવ્યો, હાલ તો કેમ કે સીસી ના સિંધીમાં પણ નહીં આવ્યો કેમ કે હાલ શું બહુ જ મતલબ બહુ વધી ગયો છેને, સિંધીનો કેટલા કેટલા હાલ મેં જોયું ને નવસો નવસો માણસો થ